મિત્રો સારું છે મજામાં તમે કેવું મિત્રો ઘણા દિવસ પછી ફોન કર્યા તમે?
હા મિત્ર હવે એવું જ છે તો પછી જરાક સારું તો રે. તેદી જેવું નથી લાગતું એટલ તમને કોલ કર્યો મિત્ર.
હા મિત્ર આજકાલ રોજગારી ના નાની રોજગારીને વ્યવસાય નહી મળી રહ્યો મિત્રો તું એના વિશે કશું કહીશ મને.
હા મિત્ર, એટલે જ મેં તમને કોલ કર્યો કે આજકાલના સમયમાં આપણને વ્યવસાય, કે ધંધો શરૂ કરવાઓ કે આપની નોકરી, સારી નોકરી એવી મળતી નથી જલ્દી એના માટે આપણે, ખુબ જ કોમ્પિટિશન છે તો એ કોમ્પિટશન કરવું પડે છે અને આપણા વ્યવસાયો પણ ચાલતા નથી. એટલા માટે મિત્ર મેં તમને કોલ કર્યો.
હા મિત્ર, પણ આજકાલ તો નાના વ્યવસાય આપણે એવુ મે શું કેવું છું તમને કે ના નોકરી કરતા તમે વ્યવસાય કરો તો સારું છે તમને. નાના પાયે વ્યવસાય ચાલુ કરો. જેથી તમે એ વ્યવસાય પછી મોટા પાય પણ લઈ જશેકો છો મિત્ર, તેના વિશે તમે શું કહીશો?
હા મિત્ર, આજ મારો વિચાર હતો કે એક નાનું આમ તું વ્યવસાય ચાલુ કરું અને એમાં જ આપણું. આગળ વધવું એવું વિચાર છે મારો મિત્ર. તો મારે મિત્ર કેવી રીતે આ વ્યવસાય ચાલુ કરવો જોઈએ.
હા મિત્ર તારી વાત સાચી છે કે, આપડે તો પેલે ના થોડું મોડીનું રોકાણ કરવું પડે. જેથી આપણે વ્યવસાય ચાલુ કરવા માટે થોડી ઘણી ઓછામાં ઓછા. થોડા ઘણા મોટા પાયે કે નાના પાાય પર થોડું મૂડી રહી. જેથી આપડે કઈ પણ વસ્તુ ઉત્પાદન કરીએ. કે વેચાણ કરી એના માટે આપડે કઈ બાંધકામ કરવું પડે. અથવા કઈ બાજુ જગ્યાએ આપડે વેચાતી લેવી પડે. જેના કારણે ત્યાં આપણે ધંધો પોતાનું સ્થાપિત કરી. અને નાનો પ એનો એક વ્યવસાય ઉભો કરી શકીએ. અને આપણે તે અગાડી વધવા માટે. આપડે ઉધારીને બધું બંધ રાખવા જોઈએ. જેથી આપણે એવું કઈ કરીએ કે આજકાલના સમયમાં તો ના આવે નાના નાના વ્યવસાય પણ. ખુબ સારું કમાયુ છે મિત્ર, તો એને શું કરવાનું વિચારશે મિત્ર વ્યવસાયમાં.
હા મિત્ર, મારો એવું વિચાર છે કોઈ. કે એક હાર્ડવેર ની દુકાન ખોલુ જ્યાં બધા ખેત. ખેતીના સાધનો મળે પછી એગ્રો એવું કઈ. એના પણ દુકાન ખોલવું એવો વિચાર છે જ્યાં ખેતીની અલગ. તો બધું જ સાધન મળતું હોય એવું. કોઈ દુ વ્યય-વ્યવસાય ચાલુ કરવો એવો વિચાર છે મારો મિત્ર. તો આ વ્યવસાય ચાલુ કરવા માટે થ મોટા પાયા પર મૂડી જોઈશે છે એવી મને જ લાગે. છે તો આ વ્યવસાય કેવી રીતે ચાલુ કરવો જોઈએ મારે.
હા મિત્ર તારી વાત સાચી છે કે આપડે જો એગ્રો ને અ. હાર્ડવેર ને એવી વસ્તુ આપણે જો વેચવાની હોય. એના માટે મોટા પાયા નો રોકાણ જરૂરી છે તો આપડે એવું શું કરીએ કે આપડે એવું કરવું જોઈએ કે. આપણે બેંક માંથી લોન લઈ તો આપણેે પછી તેના તેનો ઉપયોગ કરીને. આપડે થોડા ઘણા પૈસા મળી રહે. અને એગ્રો સ્ટાર્ટ કરવા. તે હાર્ડવેર ની દુકાન સ્ટાર્ટ કરવા માટે થોડું ઘણું રોકાણ વધારે મળી જાય છે. ત્યારબાદ આપડે જો રોકાણ લઈએ. રોકાણ કરીએ તો પછી આપણે તે બેંકને લોન પછી પણ ભરી શકી છે અને. તે માટે આપણે સારું પ્રોફિટ કાઢવા પડે છે. જો આપણેે ધંધો ની સ્થાપના કરીએ નાનો વ્યવસાય ચાલુ કરીએ. તેમાંથી રોજગારી જો સારી મળે તો પછી આપણે તે. વેચાણ કરી શકીએ અને આપણે તેના થી લોન પણ ભરી શકીએ છીએ. મિત્ર તું આના વિશે શું કહીશ સ્વરોજગાર વિશે.
હા મિત્ર રોજગાર કરતા તો આપણને એવું જ લાગે છે કે વ્યવસાય એ આપણને સારી. એવું આગળ વધાવી શકે છે. જે મોટા પાયા પર વધતા આપણને પ્રોફિટ પણ વધારે થાય છે અને આપણે. વધારે એવા. બની શકીએ છીએ, જેથી આપણને ભવિષ્યમાં ખુબ લાભદાયક. વ્યવસાય એમાં આપણે પોતે માલિકો એ છે કે બી. એના હાથ નીચે આપણ ને કોઈ કામ કરવું નથી પડતું. આપણા મરજી પ્રમાણે આપણું આપણે આપણો વ્યવસાય ચલાવી શકીએ છીએ. જો કોઈ આપણને જે દિવસ દુકાન બંધ રાખવું હોય. તે દિવસે આપણેે બંધ પણ રાખી શકીએ છીએ અને જે દિવસે ચાલુ રાખવું હોય. એ દિવસે ચાલુ રાખી શકીએ અને જો આપળે કોઈના પાસે રજા માંગવી પડતી નથી જો બીજાના હાથ નીચે કામ કરીએ તો આપણે બીજાના પાસે આપડે રજા કે એવું માંગવું પડતું હોય. પણ જયારે આપડે આપળુ જ વ્યવસાય હોય. તો આપણે જાતે જ કોઈ પણ નિર્ણય લઈ શકીએ છીએ અને આપણે આગળ વધી શકીએ છીએ. આમાં વ્યવસાય ને લગતા પણ આપણને જુદા જુદા નિર્ણયો લેવા પડે છે જે આપણને મોટા પાયા પર નવ નવો અભ્યાસ પણ કરાવતો હોય છે અને વ્યવસાયને લગતા આપણને આગળ વધાવે છે, હા મિત્ર આજ છે હવે તારે કેવોક વિચાર છે. તારે શું કરવું છે વ્યવસાય કરવો છે નોકરી કરવી છે તો વ્યવસાય કરવો હોય તો કયો વ્યવસાય કરીશ મિત્ર તું.
તારી વાત સાચી છે મિત્ર કે વ્યવસાય કરીએ તે એક ખુબ એના ફાયદા છે પરંતુ રોજગારીમાં શું હોય છે. કે અમુક સમયે રોજગારી આપડે મળતી નથી. આપે બૂ ઘણી બધી જગ્યાએ હોદવા પડે છે અને રોજગારી આપડને જેટલી જોઈએ એટલી મળતી નથી. આપણે કામ પણ ઘણું કરીએ પણ એટલામાં આપને મળતી નથી. અમુક સમયે આપડે એવું થાય છે કે કામ આપડને બહુ થાય છે. આપડે પણ દિવસે રોજગારી મેળવવા જઈએ તો આપણેને કામ બહુ કરાએ છે પરંતુ રોજગારી આપણેની જેટલી એ કામ પ્રમાણે રોજગારી છે એટલી મળતી નથી એના કરતા રોજગારી ઓછી મળે. એના માટે આપડે એવું કરવું જોઈએ કે આપડે વ્યવસાય જ સારું પડે છે. પોતાનું માલિક આપડે. કે આપડે મન મન હોય તો આપડે વ્યવસાય ખોલવો. અને તેનામાં જે નફો હોય તે સાધ સીધી રીતે આપડા ને મળી જાય છે. અને આપડે ને તો મહેનત પ્રમાણે જ આપણાને પૈસા મળે છે નથી કે કોઈને મારફતે આપણને પૈસા મળે છે. જેથી મિત્ર મારે તો એવું જ કેવું છે કે મારે તો વ્યવસાય જ કરવો છે. કારણ કે રોજગારીમાં કેવું હોય છે કે સાદી સારી રીતે રોજગારી મળતી નથી. હાલના સમયમાં તો બે બેરોજગારી એટલી વધી ગઈ છે કે લોકો ઘરે જ બેસેેલા હોય છે અને તેમને રોજગારી મળતી જ નથી એના કરતા આપડે રોજગારી કરતા આપણેે વ્યવસાય ખોલીએ. નાનો નાનો વ્યવસાય ખોલી પરંતુ તે આગળ જતા પછી આપણે મોટો કરી શકીએ છે. અને એમ બી થોડી થોડી ધીરે ધીરે રીતે મોટો વ્યવસાય થાય છે એક સાથે મોટો વ્યવસાય થઈ જતો નથી, એના માટે આપણે મહેનત કરવી જોઈએ. જેથી આપડો જે નાનો પિયાયનો વ્યવસાય હોય છે. તે મોટો થાય અને આપણાને સારું એવું આગળ કામ આવે એ તો તું હજુ કહીશું કઈશ વ્યવસાય વિશે, તારે કોઈ
હા મિ હા મિત્રા આપડે જો કોઈ વ્યવસાય ચાલુ કરવો હોય તો એના માટે આપણને મૂડીની જરૂર હોય આ મૂડી માટે આપણે પ્રાઈ સરકારી બેન્કો પ્રાઈવેટ બેન્કો આ બધી બેન્કો પાસેથી આપણે લોન લઈ શકી એ છે અને અમુક કંપનીઓ પાસેથી આપણે નાણા ઉછીના નાણાં કે પછી વ્યાજે નાણા પણ લેઇ શકે છે અને આ નાણાંઓ દ્વારા આપણેે કોઈ પણ વ્યવસાય ચાલુ કરીએ છીએ. કરી શકીએ છીએ અને આ વ્યવસાયમાં જેમ જેમ આપણને નો વધુ નફો થતો હોય તેમ તેમ આ આપણેે લીધેલા નાણાં, લોન કે ઉછી ના લીધેલા નાણાં એ આપણેે આપી શકીએ. છે અને આપણને આમ વધુ લાભ થાય છે. જે આપણા વ્યવસાય ને આગળ વધારવામાં મદદ કરે છે. અને મને તો આવું જ લાગે છે કે આપડે વ્યવસાય જ સારો છે કેમ કે નોકરીમાં આટલું બધું કઈ હોતું નથી. ટાઈમસર આવું, ટાઈમસર જાવું અને બીજાના હાથ નીચે કામ કરવું અને એ આપણને તું તમે કીધું તેમ કે વધારે કામ કરાવે અને વેતન ક્યારે ઓછું આપતા હોય છે આવું બધું થયા કરતું હોય છે. એના કરતાં આપડે વ્યવસાય કરવો એ જ સારો ઉપયો ઉપાય છે જેથી આપણને વધારે વિકાસ થતો હોય છે અને વ્યવસાયમાં વ્યવસાયમાં કોઈ લિમિટ હોતી નથી. આપડે જેટલો મોટો વ્યવસાય કરવો હોય તેટલો મોટો વ્યવસાય કરી શકીએ છીએ. જ્યારે આપણને નોકરી કરીએ ત્યારે બીજાના હાથ નીચે કામ કરવું પડતું હોય છે અને વેતન પણ ઓછું મળતું હોય છે. સમયસર જાવું ને આવવું પડતું હોય ને આપણને રજા પણ નથી મળતી હોય. અને જો કોઈ આપણ ને બીજી તકલીફ આવી જતી હોય તો આપણને નોકરી માંથી પણ કાઢી મુકવામાં આવે છે. એટલે આપડે વ્યવસાય જ સારો હોય છે જો આપણે નહી જઈએ બે બે ત્રણ દિવસ તો કંપની વાળા આપણને નો નોકરીમાંથી કાઢી પણ મુકતા હોય છે. મિત્ર તારે બીજું કઈક કશું કેહેવું છે?
હા મેં તો કહ્યું એ રીતના આપણેે થોડા દિવસ ગેરહાજર રહીએ અથવા કે આપડે પર કશું કામ આવી જાય જેથી આપણે વ્યવસા રોજગારી પર જઈ ન શકતા જેના કારણે આપડા પૈસા પણ કપાય છે તથા આપણે નોકરી કાઢ્યા પણ ભય છે અને આપડું કામ બી નઈ થતું કોઈ દિવસે ખુબ અડચણ પડી જતી હોય છે. ત્યારે આપણે જતા નથી અને આપણે નોકરી પણ જઈ શકીએ છે. જેના કરતા આપણે નાના પાયે વ્યવસાય ચાલુ કરીએ તે પછી આપડે મોટા પાય સુધી લઈએ તે આપડેને સારું પડે છે. કે આપડા ઉપર કોઈ સર સર બીતું કે આપડા ઉપર કોઈ અધિકારી બેસલુ નથી. આપણે પોતે કમાવીએ છીએ અને પોતા માટે જ કમાવીએ છીએ. અને તથા આપણે જે આપણી મહેનત પ્રમાણે જ આપણ ને નાણાં મળે છે. કાજ અને રોજગારી માં કેવું હોય છે કે આપણે ઘણી મહેનત કરીએ પણ આપણે રોજગારી એટલું મળતું જ નથી. એના કરતા ઓછુંય મળે છે અને જેથી આપણને પોસાતું નથી. અને આપણા માટે હાલના સમયમાં નાણાંનું ખુબ મૂલ્ય વધી ગયું છે. જેને કારણે આપણે પોતા માટે વધામાં વધુ નાણાં કમાવીએ તે સારું પડે છે. પરંતુ રોજગારમાં કેવું થાય છે કે આપડણે જેટલું પણ કામ કરીએ, એના કરતા આપણે નોટસ નાણાં મળે અને, આપણા જે ઉપરી અધિકારી હોય છે તે નાણાં ખાઈ લે છે. તથા તેવો જ ફાયદો મારી લે છે જેથી આપણે તો માત્ર કામ કરીએ છીએ અને પૈસા મળતા નથી. થી મિત્રો તું આના વિશેે શું કહીશ?
હા મિત્ર તમે કીધું તે સાચું જ છે. કે આપણા પર કામ વધારામાં વધારે કરવામાં આવે છે. અને એટલું વેતન પણ નથી આપવામાં આવતું મને, જેથી આપણે વ્યવસાય કરવો એ સારો ઉપાય છે કેમ કે આપણે વ્યવસાયમાં, જેટલું નાણું કમાય એટલું આપણું જ હોય છે બીજાને કોઈને આપવું પડતું નથી. જો આપડે અચાનક બીજું કઈ કામ આવે આપણને, તો આપણે વ્યવસાય એ આપણે બીજા મૂકેલા કામદારોને, એમના હાથમાં પણ આપે બે ત્રણ દિવસ માટે વ્યવસાય સોંપી શ કીએ છે અને આપણે બીજું કામ ઇમરજન્સી હોય એ કામ આપણે કરી શકીએ છીએ. જયારે નોકરીમાં કેવું હોતું એવું હોય છે કે, નોકરી જો કોઈ આપણા ઘરમાં મુશ્કેલી આવે, તો આપડે ઘેરે જ રહેવું, પડે છે અને ત્રણ ચાર દિવસ જો આપણેે નોકરી એ નહી જઈએ, તો આપણને નોકરી વાળા કાઢી મૂકે છે. અને જેથી આપણને બીજી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. અને આ બધી મુશ્કેલીઓ આવે છે ચાલો મિત્ર પછી ફોન કરીશું તમને ક્યારેક,
હા મિત્ર તમે આ ટોપિક પર વાત કરવા માટે ખુબ ખુબ આભાર મિત્રો ચાલો પછી ફોન કરીએ મિત્ર,
હા,